હલો!
હલો!
હ મારો અવાજ સંભળાય છે ને?
ધીરો હાવ આવે છે.
હા, નમસ્કાર!
નમસ્કાર!
કેમ છો તમે?
બસ આનંદમાં.
તો આજે આપણે જે છે મહાભારત વિષય ઉપર વાત કરીએ.
હા હા મને પણ જાણવાની ઈચ્છા છે મહાભારત વિશે.
તો મહાભારત જે છે એ એક માત્ર યુદ્ધની કથા છે. પરંતુ ખરેખર તે જીવન જીવવાની કળા શીખવતો પણ ગ્રંથ છે. તો આપણને હું પણ એટલું જ માનું છું કે મહાભારત જે છે માત્ર કૌરવો અને પાંડવોના યુદ્ધની વાત નથી તેમાં ધર્મ, સત્ય, ન્યાય, કર્તવ્ય, પરિવાર ઘણી બધી એવી મિત્રતા જે છે ક્ષમા કરવાની ભાવનાઓ જીવનમાં દરેક પાસા વિશે ઊંડી સમજ આ પવામાં આવી રહી છે એટલે મહર્ષિ વેદવ્યાસ જે છે એમણે આ મહાભારતની રચના કરી હતી.
હા, હા. ખરેખર તો જીવન જીવવાની કળા આપણેે જો આવા મો આ મહાભારતના યુદ્ધો છે એવા ગ્રંથોમાંથી આપણને ઘણું બધું જીવન જીવવા વિશે જાણવા મળે છે એટલે હું એજ માનું છું કે મહાભારતમાં માત્ર કૌરવો અને પાંડવોની યુદ્ધ ની વાત નથી. પરંતુ તેમાં ધર્મ, સત્ય,
હા, આ જે મેં કહ્યું એ જ વાત તમે કહો છો ને.
પરિવાર, રાજકારણ, મિત્રતા અને ક્ષમા કરવાની જે ભાવના છે એ આપણને ઘણું શીખવી જાય છે. કે સમજમાં આપને આવી જાવ જોઈએ કે આપડે કેવી રીતે રહેવું જોઈએ.
હા, તમારી વાત એકદમ સાચી અને એવું પણ કહેવાય છે કે જે મહાભારતમાં નથી તે દુનિયામાં ક્યાંય પણ નથી. એટલે જીવનની દરેક લગભગ દરેક પરિસ્થિતિનું જે છે માર્ગદર્શન તેમાં આપણને મળતું હોય છે.
મહાભારતની શરૂઆત રાજા સાંતાનું અને ગંગાથી થાય છે. એટલે રાજા સાંતાનું અને ગંગાથી તેની શરૂઆત થાય છે. અને ત્યારબાદ ભીષ્મપિતા કહીએ એની પ્રતિજ્ઞા લેવરાવાય છે. અને હસ્તિનાપુરનું રાજકારણ છે પાંડવો અને કૌરવોના જન્મ થાય છે. અને અંત તેનો એવું છે કે કુરુક્ષેત્ર ના યુદ્ધમાં આ બધું પૂરું થઇ જાય છે અને પાંડવો કૌરવો વચ્ચે યુદ્ધ થાય છે
હા તમારી વાત એકદમ સાચી કે પાંડવો એટલે કે પાંચ ભાઈઓ હતા એમાં યુધિષ્ઠિર ભીમ અર્જુન નકુલ અને સહદેવ આ પાંચ ભાઈઓ હતા અને તેઓ જે છે ધર્મ અને સ અત્યના માર્ગ પર જ ચાલતા હતા એમ
અને એમાં જોઈએ તો કૌરવો શો ભાઈઓ હતા દુર્યોધન એમાં હંધાઈ થી મોટો હતો અને ખુબ જ શક્તિશાળી હતો બળવાન ખુબ જ હતો એટલે યુદ્ધ માં જે નિર્ણય લેવાના હોય કે ગમે તે નિર્ણય લેવાના હોય એનો અહંકાર ખુબ જ હતો અને તે ખોટા માર્ગે ચાલનારો વ્યક્તિ હતો એટલે બધા એને કોઈ સમજાવતા જ નહી કારણ કે જારે પાંચાલી નું ચિરહરણ થતું હતું ત્યારે કોઈ પણ બધા ગુરુઓ હતા. અને ભીષ્મ પિતા હતા પણ કોઈ કઈ બોલી શક્યું નહોતું પાંચાલી એટલે ખબર છે ને દ્રૌપદી
સાચી છે કે આજના સમયમાં પણ જે છે એ જો આપણે ઈર્ષા કરીએ અને બીજાનું ખરાબ ઈચ્છીએ તો અહંકાર રાખીએ તો સંબંધો જે છે બગડતા હોય છે એટલે મહાભારત જે છે આજે પણ આપણને એટલું જ ઉપયોગી છે કે જેટલું તે બનાવવામાં આવ્યું છે
હા હા જ્યારે અર્જુનને શ્રી કૃષ્ણ છે એ ગીતા નો ઉપદેશ આપતા હોય છે યુદ્ધ વખતે અર્જુન છે ને આપણા આપણા આપણાને આપડા જે હોય એની ઉપર હથિયાર ઉપાડવાની ના પાડે છે ત્યારે અર્જુન ને ગીત અલા શ્રી કૃષ્ણ ગીતાનો ઉપદેશ આપે છે કે આપણા હોતાય હોય તો પણ આપડે આપડું કરતા કરતવ્ય જે આવતું હોય એનું પાલન કરવું પડે છે
હા અને જ્યારે જે છે એ અર્જુન જે છે એ યુદ્ધ કરવા માટે તહેવાર તૈયાર નતો ત્યારે શ્રી કૃષ્ણ એ જે છે એ ભગવદ ગીતાનો ઉપદેશ આપ્યો હતો. અને તેમણે કહ્યું હતું કે માણસે પોતાના જીમ કહ્યું કે તેમ પાલન કરવું જોઈએ એમ
કૌરવોની ઓ બહાદુરી થી આપણેે જોઈએ તો એમાં એવું છે કે એ લોકો ઉદાર નહતા બહ બહાદુર હતા એનામાં ઉદારતા નહોતી પણ ક્યારેય તે ખાલી હાથે તે મોકલતા નહોતા પાડવોને.
હા અને આપણે ગીતામાં જોઈએ તો એ આપણને એ શીખવે છે કે કર્મ કરવું આપણા હાથમાં છે પરંતુ પરિણામની ચિંતા ન કરવી જોઈએ એમ અને ભીષ્મ પિતામોહ નું જીવન પણ ખૂબ જ પ્રેરણાદાયક છે કેમ કે તેમણે પોતાના પિતાના સુખ માટે જે છે. એ આખું જીવન લગ્ન ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી એમ.
હા હા ભીષ્મ પિતા આખી જિંદગી કુવારા રહ્યા હતા. અને પ્રતિજ્ઞા એવી એને હતી. અને છેલ્લે એનું મોત પણ એવી રીતના થયું છે. કે બાણોની સયા એની હતી કોઈ બાણોની સયા ઉપર ટકી શકે જિંદગીમાં પણ આ લોકો ઘણા વર્ષો સુધી બાણોની સયા ઉપર જીવ્યા હતા.
તો એમાં જે કરણાનું પાત્ર જે છે મહાભારતમાં એ પણ ખૂબ જ અનોખું છે. કેમકે તેને દાનવીર દાનવીર કરણ તરીકે પણ જાણવામાં આવતો હતું. ભલે તે કૌરવો તરફથી લડ્યો હોય. પરંતુ તેની ઉદારતા છે, બહાદુરી છે આજે પણ લોકો એમને યાદ કરે છે. અને તેને ક્યારેય જે છે કોઈને ખાલી હાથે મોકલ્યો ન હતો.
હા હા એનું તો પેલા આપડે જોઈએ તો એ રોજે નદી માં સ્નાન કરતો અને આવી અને પછી એને દાન આપવાની એની ત્યારે તો સુવર્ણ દાન આપતો હતો. રોજ જે સુવર્ણદાન આપતો હતો એટલે એનું એવું પણ હતું.
અને અભિમન્યુની જે આપણે વાત કરીએ તો એ યુવાન હતો છતાં પણ એ ચ ઉગ્રવ્યહમાં પ્રવેશ કરી અને અદભુત શૌર્ય એમણે બતાવ્યું હતું. ચક્રવ્યહ માંથી બહાર આવવાની રીત જાણતો ન હતો. છતાં પણ પોતાના કર્તવ્ય માટે તેટેલરિયો હતો અને તેમની બહાદુરી જે છે એ હંમેશા યાદ રાખવામાં આવે છે.
આ સાત કોઠાનું યુદ્ધ છે મહાભારતમાં પણ સાતેય કોઠા ન યુદ્ધ કોઈને આવડતું. નોતું પરંતુ જય્યારે યુદ્ધ લડાતું હતું ત્યારે એ અ અભિમન્યુ છે એ એની મમ્મી ના ઉદરમાં હતો. પણ ત્યારે એણે આ બધું સાંભળ્યું હતું જે સાતે સાત કોઠાનું યુદ્ધ નીલ ડાય એટલે ઈ સાતમા કોઠામાં છેલ્લે કેમ બહાર નીકળવું એટલું જ એને ખબર નહોતી એટલે એનું મોત થયું બાકી તે એ આ બધું જે સાંભળ્યું હતું એ બધું એને કરી બતાવ્યું.
હા અને આપણે જોઈએ કે દ્રૌપદીના અપમાનની પણ જે છે મહાભારતમાં વાત તો છે.. કે મહાભારતની જો આપણે જોઈએ તો સૌથી દુઃખદ ઘટના એ જ છે. કે જે દ્રૌપદીનું માન થયું હતું અને જ્યારે સભામાં દ્રૌપ પદી નું અપમાન થયું ત્યારે ઘણા મહાન યોદ્ધાઓ જે છે. એ મૌન રહ્યા હતા. આ ઘટના આપણને એ બતાવે છે. કે અન્યાય સામે મન રહેવું પણ એક પ્રકારનો અન્યાય છે. એમ
ત્યારે વડીલો પણ બધા બેઠા હતા પરંતુ કોઈ પણ એક શબ્દ બોલ્યું નોતું ત્યારે અભિમન્યુ અલામ અને વાર્યો પણ નહોતો અને મહાભારતમાં મોટા મોટા યોદ્ધા ત્યારે એને દુર્યોધન ને વાર્યો પણ નતો કે આ વસ્તુ શું ખોટી થાય છે. કારણ કે કોઈ બોલી જ ના શકે વચ્ચે યુદ્ધ ચાલતું હોય ને સભા હોય ત્યારે એટલે કોઈ બોયલું નોતું અને અંતે આ બધું બની ગયું
તો મહાભારતમાંથી આપણને ઘણા બધા એવા પાઠ જે છે. એ શીખવા મળતા હોય છે. કે સત્ય છે. ધર્મો ન માર્ગ મુશ્કેલ હોય છે. પરંતુ તોય પણ આપણા અંતે વિજય જે છે. સત્ય ન થવાનો હોય તો ફરી મળીશું નવા ટોપિક સાથે આભાર તો
આભાર તમા મારો પણ